હા બસ. મજામાંવું કેમ છે.
હું મજામાં શું કરે.
ટીવી ચાલુ કરીને બેઠેલી છું, ઘરમાંરા જોઉં છું આ લોકોને.
અચ્છા એવું છે બસ કઈ નહ મેં પણ. ટીવી ન જ જરા જોયું કે ન્યૂઝમાં શું? આવે છે, જરા અપડેટ લઈએ. તો ન્યૂઝમાં તો ખબર જ છે. કેલડા આવી ને અને આને માયરું ને. બધું એટલે આપણને બહ એમાં ઇન્ટરેસ્ટ નથી એના કરતા એમ થાય, કે કઈ બુક વાંચેલી હોય કે કઈ બીજું કર્યું હોય તે સારું લાગે.
એજ તો, બધે લડાઈ લડાઈ લડાાય.
હમ, ત તેમ પણ વે. સિરીઝ એવું બધું જોવાનું થોડું ઇન્ટરેસ્ટ છે એટલે થોડો ટાઈમપાસ થઈ જાય એમાં સારું કઈ, વસ્તુ આપડે જોઈ લઈએ તો ઘણું સારું.
પણ, હમણાં તો વેબ સિરીઝ બધી આવે ને એમાં બી મર્ડર મિસ્ટ્રીને એવું જ બધું એટલે મર્ડર ને એું બધી જ વાત આવે એટલે એટલું કંટળ આવે ને એ બી કંટળ આવે. કે એવું આમ ફેમિલી વાળી. એવી કઈ કોમેડી. ડી ને એવી ગઈ એમ સોશિયલ સરખી સારી વેબ સિરીઝ બી નહી, મળે. જેવું છે, બધું. પિક્ચર માં બી એવું છે.
હા, એટલે મને પણ એવું છે, કે મને કા તો, કઈ થોડું, રોમેન્ટિક મુવી લાાઈટ મુવી હોય કે. કોમેડી ન કોઈ ના. કોઈ, મને ગુજરાતી મુવીઝ ને બધું થોડું જોવાનું ગમે છે. એટલે પછી હું તો શું કરું કે. આ ગુજરાતી મૂવી. કે, ગુજરાતી નાટક થોડા મૂકી દઉ તો એની અંદર થોડો ટાઈમપાસ થાય છે. કે, આપડે આખો દિવસ આટલા કંટાળેલા હોય જોબનુંું આટલું બધું સ્ટ્રેસ અને એમાં બી આપણે એકદમ પેલા હેવી મવી કે નાટક કે આ મર્ડર ને બધું જોયા કરીએ. ને તો પછી. મારું મગજ તો છે, ને ઓર મને પેલું માથું દુખવા લાગે. એટલે મને લાઈટ કઈ વસ્તુ હોય. તો, ગમે નહી, તો પછી બીજી એક વસ્તુ કે મને મ્યુઝિક સાંભળવાનો બહ શોખ છે એટલે પછી હું કઈ પણ જુના ગીતો કે એવું કઈક. મૂકી દ એટલે મારો આરામથી ટાઈમ પાસ થઈ જાય.
બરાબર બરાબર નહી મ્યુઝિક તો મને બી ગમે પણ આજકાલના મ્યુઝિક તો મને તો સે વર્ડિંગ્સ બી યાદ નહી રહી કે કયું કયું ગીત ગયા પિક્ચર નું તે બી યાદ નહી ર પણ તું કે ને તેમ જૂના પિક્ચર ના જ મને ગમે એટલે યુટ્યુબ પર પછી. પછી, ગમે તે કોઈ બી જૂના સિંગર નું આલ્બમ મૂકી દેઉ તેવું છે. તો સરસ ટાઈમ પાસ થઈ જાય ને જરાક પ્લેઝન્ટ લાગે તેવું છે બધું ને પિક્ચર કોમેડી પિક્ચર બી હાર્ડલી આવે ને આજના કોમેડી પિક્ચરમાં બી છે, ને અમુક વારતા. પણને કોમેડી બી નહી, ગમે તેવું છે બધું.
હા આજકાલ બધું હા આજકાલ બધું ડબલ મિનિંગ વાળી કોમેડી વસ્તુ વતુ અને એવું બધું બહ આવે છે કે અમુક વસ્તુ તો હવે એવું થઈ ગયું છે કે અમુક પિક્ચર ની અંદર તો છે ને આપણે છોકરાઓ સાથે બી બેસીને જોઈ નહી શકીએ. આપણા પહેલેના પિક્ચરો કેટલા સરસ હતા કે મિનિંગફુલ હતા અને ત્યાંની હીરો હિરોઈન પણ એ લોકોની જે એક્ટિંગ હતી એક એક એ લોકોના જે ગીત હતા તે એટલા મિનિંગફુલ કે એના અર્થો બી એટલા સરસ હતા. અત્યારનું તો આપણે કોઈ બી ગીત સાંભાળીએ તો એના મિનિંગ બી એટલા ખરાબ હોય છે અને આપણને યાદ પણ નથી રેતા અને. મ્યુઝિક ના નામ ઉપર એ લોકો કો ખાલી મસ્ત કરતા હોય ને એવું આપ મને લાગે છે. એટલે. આ થાય કે એના કરતા કોઈ જૂના વસ્તુ કઈ સાંભળેલું હોય ને તે વધારે સારો.
એજ તો પણ હવે કોને કહીએ આપણેે આ વસ્તુ તેવું છે કોઈ માનવું બી જોઈ ને આપણી તેવું છે.
ના એકદમ સાચી વાત કે તું કરું તેજ ખબર નથી પડતી. અને મને એમ થાય છે કે એના કરતા તો છે ને કોઈ આપણે અ એક્ટિવિટી ક્લબની અંદર આપણે જોઈન કરી દીધું હોય કે સાંજે એક બે કલાક આપડે ત્યાં જઈએ તો ક માઈન્ડ ફ્રેશ થઈ જાય ચાલો બે કલાક તો આપણી પાસે એટલો તો ટાઈમ નથી પણ એટલીસ્ટ આપણે એક કલાક પણ આપણે જઈએ ને તો ત્યાં લોકો સાથે વાતચીત કરીએ લોકો નવાઓ શું ઘણી હવે તો બધે એમાં બી યંગસ્ટર લોકો તો એટલી બધી નવી નવી આઈડિયાઝ સાથે એ લોકોની પાસે હોય છે ને એ આપને એમ થાય કે એ લોકો પાસેથી બી ઘણું શીખવાનું આપણને મળી શકે છે હવે આ ટીવી ઉપર જ પેલું શાર્ક ટેન્ક આવે છે તો બિઝનેસ ના કે એટલે આપડે તો એ વસ્તુ વિચાર્યું પણ નહીં હોય અને લોકો કેવા નવા નવા આઈડિયાઝ એ લોકો પ્રેઝન્ટ કરે છે કે હું આ બિઝનેસ કરી શકું તમે ઇન્વેસ્ટ કરો એટલે ત્યારે આપણને એમ થાય છે કે આપણને તો આમાંથી કશું ખબર નથી એટલે ત્યારે એમ થાય કે એના કરતા કોઈ આવી રીતે ગ્રુપમાં આપણે જોઈન થયેલા હોય ને તો આપણું નોલેજ વધે કેમકે આપણને એટલા રેગ્યુલર આપણે છે ને અ ટેકનો એવી નથી કે આપણે બધી વસ્તુથી મોબાઈલ ઉપર કે ન્યૂઝ ઉપર આપણે અપડેટ રહીએ આપણું એ નોલેજ થોડું લિમિટેડ છે એટલે એના કરતા આપણે બહાર નીકળીને લોકો સાથે વાત કરશું ને તો કઈ આપણને વધારે આઈડિયા મળે.
એ વાત તો તારી સાચી જ મને બી એવું જ લાગે કારણ કે આ તો છે ને પછી આપણને કેવું અમુક ટાઈમે તો છે ને ચીડિયા થઈ જવાય ટીવી ટીવી ટીવીની સામે બેસીને ને પછી જે જોયેલું હોય ને એવું જ રિએક્શન બી થઈ જાય. ને કંટાળી ગયેલા હોય ને તો ઘણી વાર નોર્મલ જેવી વસ્તુ પર બી છે નેણા ઘરના લોકો સાથે ચીડવાઈ જવાય પછી કોઈની સાથે વાત કરવું નહી ગમે બહાર જવું નહી જોઈએ પણ આમ જરાક આપે સાંજે થોડોક વાર બી ઘર ની બહાર જઈએ ને આખો દિવસ ઘરમાં રહીલા હોય જરાક બહાર ગયેલા હોય ને તો સારું લાગે આ જે બધી અત્યારે જે બધી આપડી લાઈફ સાઈલ ચાલે છે ને તે બહુ ખરાબ છે કે બધા એક તો એવું પેલાના જમાનામાં કેવા બધા મળીને સાથે રહતા એવું તો મલેજની ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું એટલે એની બી ઇફેક્ટ થાય કે ત્યારે બધા ઘરના લોકો કોજ ઘરની આપણને કમની રેતી એટલે ટીવી સુધી આપડણે જતા જ હી હવે આપડે બધા એકલા એટલે કેવું ફ્રેન્ડ જ આપણું ટીવી ને મોબાઈલ ટીવી મૂકીએ તો મોબાઈલ મોબાઈલ મૂકીએ તો ટીવી ને અલ્ટિમેટલી બે જગ્યાએ એક જ વસ્તુ છે આપણેે ફ્રેશ થવાની જગ્યાએ કે નવું શીખવાની જગ્યાએ આપણે છે ને આપણા આપણી જાતને નુકસાન જ કરતા હોઈએ છે એવું છે.
ના એકદમ સાચી વાત તારી કે આજે વી અને મોબાઈલનું જે રટન આપણને જે લાગું છે ને વચ્ચે મને એટલું ખરાબ મોબાઈલ નું પેલું એડિક્શન જેવું થઈ ગયેલું હતું કે જરા નબળી પડું ને એટલે રાતે મો બલ અને પછી હું મોબાઈલ પર રીલ ઇન્સ્ટાગ્રામ એક ઇન્સ્ટાગ્રામ બી આપણને એટલું બધું એડિક્ટેડ કરી નાખે ને કે એક રીલ જોઈએ તો એના પછી આપણને બીજી ત્રીજી રીલ આવ્યા જ કરે તો રાતે ત્રણ બી કોઈક વાર તો વાગી જાય છે ને તો પણ ખબર નથી કે હવે મારે સુવું જોઈએ અને પછી બીજા દિવસે આપણેે તો સવારે પાંચ વાગે ઉઠીને આપણા રૂટીન કામો રસોઈયો કરીને ટિફિન કરીને સ્કૂલે જવાનું અને બીજા દિવસે તો પછી જે આપડી હાલત ખરાબ થાય છે ને ત્યારે એમ થાય છે કે ના ના હવે તો મારે મોબાઈલ અડકવો જ નથી મારે હું આજે એકદમ કંટ્રોલ કરીને દસ વાગે સુઈ જવા એવું બધું વિચારીએ તો છે પણ પછી પાછા જયારે રાતે આપણે મોબાઈલ લઈને બેસે છે ને તો પાછી એજ વસ્તુ રિપીટ થાય છે. એટલે એ જે વચ્ચે મને આદત પડી ગયેલી હતી ને તેના લીધે પછી મારા શરીર ઉપર પણ એની બહુ એટલે બહુ ખરાબ ઇફેક્ટ થયેલી હતી કે મને ઊંઘ આવતી જ ને પછી હું મોબાઈલ નહી જોતી ને તો બી મને અમુક ટાઈમ લગીને કે ત્રણ વાગ્યા લગીને તમારા માટે નોર્મલ હું ઝાંપતી જોઉ અને ઊંઘ નહીં આવે પછી મને થયું કે ના આ વધારે થઈ રહ્યું છે પછી મેં રાતે થોડું અ સૂઠ વાળું દૂધ, હળદર વાળું દૂધ એવું થોડું પીવાનું ચાલુ કર્યું. બપોરે થોડું યોગા કે મેડિટેશન કે એવું કઈ કરતી. અને રાતે મોબાઈલ ઉપર છે ને, હું કઈ ભગવાન ના ભજન મૂકી દઉં, કે મારો માઈન્ડ ડાઈવર્ટ થાય, અને પછી ધીમે ધીમે ધીમે કરીને હું પાછું મારું રૂટીન લાવી કે, મારે સાડા દસ અગિયાર વાગે સુઈ જવું છે. એવી તકલીફ મને યાદ છે કે, તને પણ એવું થાય છે. બટ
હા બરાબર છે, તારી વાત એટલે તે વ જે કીધેલું ને આવું કરતી છું. એટલે મેં બી ચ ચાલુ કરી દીધું છે ને, લકીલી હમણાં તો છે ને મને ઊઘ આવી જાય છે. ને હવે તારી જેમ હું બી રાત્રે જાગી જાઉં ને? તો મોબાઈલ પર મારું એક આલ્બમ બનાવેલું છે. એમાં ભગવાનની આરતી, ભજન ને એવું બધું છે. એટલે એ જ એકદમ સ્લો વોલ્યુમ પર મૂકી દઉ. એટલે ઊંઘ આવી જાય છે. આવું નથી થતું અને શરદી ઉધરસ બી થયલાતા ને એટલે પેલું સિરપ પીવ ને એટલે બી મને ઊંઘ આવી જાય. પણ બાય ગ્રેસ ઓફ ગોડ અત્યારે શાંતિ છે. ની તો કોઈ કોઈ વાર તો છે ને, આમ ડર લાગે કે આજે મને ઊંઘ આવ શે? તેવું થઈ જાય. એટલે ભગવાન નું નામ તો લેવું જ પડે આપ તે બેન તો જ આપડું કોઈ ભોલું થાય.
હંઅઅ અને એકદમ સાચી વાત. મને તો એના લીધે મને એક આદત પણ પડી ગયેલી હતી. કે બે દિવસ ઊંઘ નહી આવેને એટલે, ત્રીજા દિવસે ઊંઘની ગોડી લઈ લેવાની. પછી આ મે બે કે ત્રણ મહિના હું કન્ટિન્યુ કર્યું પણ, પછી મારી ફ્રેન્ડે મને કીધું કે, જે ડોક્ટર છે કે ના, તને એકવાર આ આદત લાગી જશે તો પછી તને એના વગર ઊંઘ નહીં આવશે, એટલે તું કઈ પણ કરીને આને સ્ટોપ કર. અને જાતે નોર્મલ તને ઊંઘ આવે ને એવી રીતે કા તો તું કોઈ ફિઝિકલ એક્ટિવિટી કર કે, જેનાથી તું થાકી જાય. અને રાતે તને ઊંઘ આવી જાય. અને પછી મેં એ ચાલુ કર્યું ને તો હવે, ભગવાનની દયા છે કે, ના મને ઊંઘ આવી જાય છે. કોઈક વાર હજુ પણ એવું થાય છે કેમ કે કોઈક વાર હજુ મોબાઈલ જે ટેવ છે તે, કોઈક વાર તેવું થાય, કે ચાલો જોઈ મૂકીએ એટલે તારે એવું તકલીફ થાય એ પણ તે પણ હવે ઘણી ઓછી થઈ ગઈ છે. એટલે મને એવું લાગે છે કે, આપણે જેટલો આપણા સેલ્ફને કંટ્રોલ કરશું ને તો જ આપણાથી આ બધી વસ્તુ ઉપર આપણે નિયંત્રણ લાવી શકશું. નહી તો, તો પછી આપડે આપ તબિયત છે ને જાતે જ બગાડી રહ્યા છે. એટલે ચ હમ ચાલ આજે તરી સાથે આ વિષ વાત કરીને મજા આવી ગઈ. હવે પાછું
પાછા વાત વાત વાત કરશું કરશું કરશું. ચોક્કસ, ચોક્કસ બરા ચાલ બાય બાય.
હમ